હેલો
શું કરે છે
કસું નઈ બસ ઘરે ને નવરી બેઠી ખેલ
કેમ નવરી બેટ મજા છે
આ આજે કામ ન તું
અચ્છા એવું છે ને બરાબર આ તો મેં તને એટલે કોલ કર્યો હતો કે જન્માષ્ટમી આવે છે તો મક શું પ્રોગ્રામ બનાવો છે
ઓ મારો નાનો ભાઈ છે એવું ફોટા સોશિયલ મીડિયા પર મકવા છે
અરે એવું નહી આપડે કઈક પ્રોગ્રામ બને કરીએ ને સોસાયટીમાં
શું કરવુ છે
જો અરે માટકી ફોડીશું અને સેજ નાનો તારો ભય છે ને એને કાના બનાઈને અ પ્રોગ્રામ કરીએ રાસ નેવું.
ફોડવા માટે માટકી બીજા કોઈ લાય લાય શકે તો લાવ છું.
અરે એ તો આપણેે સોસાયટીના ફંડિંગમાંથી જ લેતા આવીઈશું.
હમ અમ ખ પડી. તો બીજું કશું?
ના કઈ નહી બસ જો ત
હમ્મ અન અંદર ચોકલેટ્સ ભરવી છે કે મા રૂ ભરૂ છે?
રૂ નહી ભરવાનું આપણેે તો સેજ માખણ ભરીશું અને થોડી ચોકલેટ ને થોડા સાકરિયા ને થોડા બીયા એવું બધું ભરીશું. ભરી દઈસું ને?
હમ.
બોલ બીજું શું કરે છે તું?
બીજું હું તો બેસેલી બસ.
તને ખબર છે ગઈ વખતે આપડણે સ્કૂલમાં કેટલો મસ્ત ડાન્સ કર્યો તો જન્માષ્ટમી પર?
આ વખતે જ છે પાર્ટિસિપેટ કરવો હોય તો.
એવું છે? મા-મને ખબર નતી બાકી કું પાર્ટિસિપેટ કરે.
તો બીજું?
ત-તે તે પાર્ટિસિપેટ કરી છે?
ના.
ચાલ પાર્ટિસિપેટ કરવું હોય તો આપડે બેવ ડાન્સ કરીએ.
હમ્મ. કરીએે.
ડાન્સ નઈ કરવો આપડે પેલું એ કરીશું પેલું રાધા કૃષ્ણ અ રાધા કૃષ્ણ નઈ કૃષ્ણ ભગવાનું જે બાળપણ છે ને
હમ?
આપડે બતાઈશું બધાને.
ઓકે. નો પ્રોબ્લેમ. પણ રામ કૃષ્ણજી બનશે કોણ?
એજ આપડે એ તો તારો ભઈ છે ને.
હમ. પણ એને થોડી એક્ટિંગ કરવા આવડશે.
તો આપડા સોસાયટીમાં બીજો પેલો છોકરો નઈ?
નાનો સાત વરષનો?
હા.
ખી લઈશું.
એનું નામ શું છે પેલાનું? કાર્તિક.
હ
રોહનને રાખવો છ કાર્તિકને નઈ રાખવો?
રે રઈ રાખવો હોય રોહન હારી એક્ટિંગ કરે છ.
બરાબર
હમ બીજું તો
કઈ નઈ બસ જો આ બેઠી તું કે
હમ પછી જે એક્ટિંગ કરીશું આમાં રાધા હોવી જોઈએ તો રાધા કોને રાખીશું
રાધા તો આપડે તો કૃષ્ણ ભગવાન નું બાળપણ બતાનું છે ને એમાં તો રાધા રાની ના આવે ને
પણ વચ્ચે કંઈક ડાન્સ જેવું કરું છું જેમ
હા ડાન્સ એવું કરી દઈસું જોને અમને ઉભી રે આપડે બધાને વિચાર લઈએ કે કોને કોની જોડે ડાન્સ કરાવો છે ને કોની જોડે શું કરાવું છ છે.
ઓકે
બરાબર ને
હમ
પછી આપડે રાત્રે બધાને સોસાયટી માં મિટિંગ કરી ને બ બોલાઈએે અને કહીએ કે આવું આવું રાખ વાના છે તો તમે બધા બધા જોડે ફોન ઉઘરાઈ લઈશુ અને એ ફંડ માંથી બધો જે ખર્ચો થશે એમાં થી નનીકાલ લઈશુ શું કેવું
હા એવું કરીએ
એવું કરીએને બરાબર બોલ બીજું
બીજો કસ નહી
વૃંદાવન જોવું છે બોલ
મ દ્વારકાઈ જવું છે.
મારે બી દ્વારકા જવું છે જવા દ ને પણ આ ઠાકરજી બોલાવતા જ નહી ને
એક તો
બોલ કેટલા દિવ કેટલા ટાઈમથી પ્લેન બનાવું છ છું બસ કેન્સલ જ થાય છે
હા હા
હવે તો એવું થાય છે કે ઠાકરજી તમે બોલાવો ન કર હું તમારે જો વાત નહી કરું
એમ થાય કર
બોલ બીજું તું કે શું કે છે?
કશું નહી.
અને આપડે આ બધો પ્રોગ્રામ જન્માષ્ટમી છેને જન્માષ્ટમી એટલે કે રાત્રે બાર વાગ્યે રાખીશું બરાબર.
હમ હમ રાખીશું.
ના જો એવું નહી કરવું આપડે એવું કરીએ, બાર વાગે દહી માટકી ફોડીને બધા સુઈ જઈશું અને પછી પછી બીજે દિવસે રાત્રે આઠ એટલા વાગે પ્રોગ્રામ ચાલર કરીશું શું કેવું?
હા એવું કરી એમ.
હારું કેવાય ને?
સારું જ કેવાય ને તો.
બરાબર, બોલ બીજું કઈ નવાજું નહી.
ના બીજું કઈ તો કામ નતું.
આપડે પછી બધાના કોસ્ટ્યુમ
હા.
લેતા ઈએ તું શું કેતી તી?
ઉવેેરા રોહન નું કોસ્ટ્યુમ મમ્મી લેશે કે આપડે લેતાયશું?
ના ના આપણેે જ લાવવાનું બધાનું કોસ્ટ્યુમ.
જો કોમ્પે બ્લુ કલર નો ઉપયોગુન હતો.
શું કાઉન્સિ કાઉન્સિલર?
હા હા.
છે ને મારી જોડે.
રોહનને થાય તો લગાવી દઈશુ.
અલા ઓછા તું એટલે માંગુ છુ પણ એતો આપડે તો ઓછું હોય ને. એ ના એના માટે હું વોટર કલર વાપરી લઈશુ.
હા નહી પણ પછી બ ચોટશે નહી? અનકમફર્ટેબલ ફીલ થ તો?
એ તો સુકાઈ જાય ને.
સુખી જશે?
હા.
આર્ગેનિક હો તો તો નહી વપરાય હ.
કશો નહી આપડે છે ને એવું જ એક મેકઅપ આર્ટિસ્ટને બોલાવી દઈશુ.
હા હા બોલાય દઈશું. એમ બે ફ્રેન્ડની મમ્મી પાર્ટીસ છે.
એવું છે ને તો બસ તેને એમને બોલાવી દઈશુ.
હમ હમ, કસ નહી.
બરાબર ને.
હા હા કઈ વાંધો નહી મનેતો
બરાબર.
હમ બીજું કશું
ક સુું નહી બસ જો આ બેઠી હતીથી અને એકદમ જ મો કુંજો જન્માષ્ટમી આઈ અને મકું શું પ્લેન બનાવો છે આજે બે દિવસની રજા છે અમારે કઈ આજે રજા છે ને કાલે જન્માષ્ટમી છે.
હમ
તું કે તારે શું કેવું છે.
મારું કો શું નહી બધું સરારું
અને કાલે જમણવાર રાખવાનું છે કે નહી રાખવાનું
રાખું વાત તોમાં ઘરે આવી જજ આપડે બે મલીન બનાવી દઈશું
પલી એવું નહી સોસાયટીમાં
સોસાયટી માં ખબર નહીં હ
એ તો પછી જે કામ કરીએ આપડે મી મીટિંગમાં જ બધાને પૂછી જઈશું કે કાલનું કેમ પ્રો ગ્રામ છે.
ઓકે આપણી કોલેજ આપડી કોલેજમાં છુ્ટી છે ને જન્માષ્ટમીની
હ હા ઈવો ના આ ગઈકાલે તો સેલિબ્રેશન તું ગઈતા કેટલી મજા આવીઈ આપડે તું નથી આઈ કેમ એપ્સન્ટ હતી તું
હું નથી ઘરે એટલે
અરે અમે તો બહુ મજા કરી છેલ્લે છે ને જો પેલા તો મટકી ફોડી અને પછી બધા પણ દહી પેલા અંદર દોહી ત તો માખણ ભરી ને એ પડ્યું બધા પર પછી પાઈપ થી બધા તનયા બધા પલળ્યા
ઓ વાહ મજા આય ગય હશે ને.
અરે બહુ મજા આવી ગઈ પછી બહુ બધા ફોટોસ પાડ્યા નર એવું બધું.
હા હા, બીજું તો.
કર્યો ડીજે ચાલુ કરીને બધા એ.
શું?
ડીજે ચાલુ કરીને પછી બધાએ ડાન્સ કર્યો.
હમ.
બોલ બીજું તું કે.
બીજું તો કશું નહી, ઘરે કેવું બધું?
બસ શાંતિ તારે કેવું ચાલે?
ઘરે શાંતિ.
શાંતિ ને? હું તો દ્વારકા જઉ છે હે ને. દ્વારકા નો પ્લેન બનાય.
બને આઇશું સમર વેકેશનમાં.
સમર વેકેશન માં નહી જઉં જાહેર.
વિન અત્યારે ડિસેમ્બર માં જઈએ?
ડિસેમ્ માર ભાઈની બર્થડે છે.
એટલે પણ ને તારા ભાઈ ની બર્થડે પછી જતા રહીશું, કા તો તારા ભાઈ ને લઈ જ જઈશુ ને.
ના માર ભાઈ મમ્મી વગર ના રે.
અરે આપડે બધા ફેમિલી ફેમિલી જઈએ.
જયશું.
મારું આખું ફેમિલી ને મારું આખું ફેમિલી.
બીજા કોઈને લઈ જવું છે કે બસ આપડા?
ના ના આપ બેનું જ ફેમિલી ખાલી.
કેમ?
શું કેમ? બસ ખાલી જ હવે બીજા બધાને લઈ જઈને શું કરવાનું, ખાલી ખોટું. આપડે આપડે બરાબર છીએ.
બીજા બધા ચલે. હા હા પૂછી જોઈશ પૂછી જોઈશ.
બોલ બીજું કશું, તું શું કેત
બીજું કશું નહી.
બરાબર. હા તો ડિસેમ્બરમાં જઈશું આપ આપડે. ત ભાઈની બર્ડે પછી પછી દ્વારકામાં જ ઉજવી લઈશું.
હા
બરાબર ને કેવો આઈડિયા છે.
હા
બરાબર અને બીજું બધું તો જોઈ લેજે તું તારે મમ્મી ને પૂછી જોજે કે જવું છે કે નહી જવું. શેમાં જવું છે ગાડીમાં ગાડી લય ને જવું છે ટ્રેન માં જવું છે. કે બસ માં જવું છે.
હા હા બધું પૂછી લઈશું. હમમ બાય પછી મળ્યે.
હા